હલો કેમ છો? બસ એકદમ મજામાં, તમે કેમ છો બેન? બઉજ મજામાં છું. હમણાં મારા સાસુમાં અહિયાં આવ્યા છે ને એટલે ઓર મજામાં છું. સિનિયર સિટીઝન છે એટલે એના પગલે મને ઘણું બધું જાણવા મળે છે. સિનિયર સિટીઝનને સરકાર શું લાભ આપે છે. સિનિયર સિટીઝન થવા જાવ એ પહેલા તમારે શું તૈયારીઓ કરવી જોઈએ વગેરે. અત્યારે જો એમને પોતે શિક્ષક હતા એટલે જ્યારે એમની જોબ ચાલુ હતી ત્યારે એમણે પગારનો એક ભાગ હંમેશા બચાવ્યો છે એટલે કે આઘો મૂક્યો છે કોકની એફ ડી કરાવી કોકને એસ આઈ પી માં નાખ્યા એવી રીતે અમુક રૂપિયા બચાવ્યા છે. અને હવે અત્યારે જ્યારે રિટાયર થઈ ગયા છે અને એટીએફ છે ત્યારે એ પૈસા એમને ખૂબ જ કામ લાગે છે. એમની દવાઓ માટે કામ લાગે છે. અમને હમણાં હાથ ભાંગ્યો તો સર્જરીમાં પણ એ પૈસા કામ લાગ ગ્યા અને કશે બહાર જવું હોય એમને કે ભાઈ ચલો મારે જાત્રાએ જવું છે કે એમ સિનિયર સિટીઝન માટે જે સ્પેશિયલ કોટા હોય એમાં જતા હોય. એ મોંઘું બહુ હોય પણ એ બધામાં એ પોતે આરામથી જઈ શકે છે કારણ કે એમણે પોતાના માટે પૈસા બચ ચાવ્યા છે. અને સરકાર તો સિનિયર સિટીઝનને કેટલું બધું વ્યાજ અ આપે છે એટલે દરેક વ્યક્ત તી આના ઉપરથી બોધપાઠ લેવાની જરૂર છે કે તમે ક્યારેક તો ઘરડા થવાના જ છો તો એ માટે તમારે તમારા બાળકો પાસે હાથ ન લંબાવવો પડે માટે તમે તમારા જીવનની મૂડીમાંથી એક ભાગ હંમેશા બાજુ પર મૂકો. શું કહો છો તમે?
હા સાવ સાચી વાત છે હ છે ને જેમ કે હવે બસની સુવિધા છે એમાં ભી સીની
સિનયર સિટીન નો પાસ મળે છે તો ફ્રીમાં મુસાફરી કરી શકે છે પછી ટ્રેનમાં એમને સુવિધા મળે છે ટ્રેનમાં એ પચીસ ટકા જેવું કઈક એ પેમેન્ટ કરવું પડે છે ટિકિટનુ એટલે સિનિયર સિટીઝનને સરકાર બો બધા લાભ આપે. હા સાચી વાત છે ને એમાં એક એ અ કાર્ડ બધા આપે છે. જેમ કે અ મ મોટી વયવંદના કાર્ડ વયવંદના કાર્ડ એટલે મોટી ઉંમરના વ્યક્તિઓ માટેના કાર્ડ કે જેમાં જે કાર્ડ એમને જીવનમાં ઘણી બધી સુવિધાઓ આપે છે એમના આરોગ્ય માટેની અ સુવિધાઓ આપે છે. મુસાફરીમાં સુવિધાઓ મળે છે. બેન્કિંગમાં સુવિધાઓ મળે છે. વહીવંદના અને બીજા તે સિક્સ્ટી અપ માટેના કાર્ડ પણ છે. જેથી લોકો સહેલાઈથી પોતાનું આ જે લાઈફ છે એ જીવી શકે. અને હવે તો ઘણી એપ્સ પણ નીકળી છે જે સિનિયર સિટીઝન્સને મદદ કરે છે. જેમ કે એક સ્ટુડન્ટસે એક ગ્રુપ છે સ્ટુડન્ટ નું એણે સુરતમાં એક એપ ખોલી છે એ સિનિયર સિટીઝન માટેની એપ છે. એમાં કોઈ પણ એકલા રહેતા સિનિયર સિટીઝન્સ એ લોક કો એ એપમાં જોડાય અને એ કહી શકે કે ભાઈ મારે આ અત્યારે મારી માંદગી છે. તો મારે આટલી આટલી ઘરે સારવાર જોઈએ છે તો એ વિદ્યાર્થીઓ પોતે સારવાર કરે એટલે કે માલિશ કરી આપ વું પગ દબાવવા, માથામાં તેલ નાખી આપવું, સ્પંજ કરી દેવું એ પ્રકારના નાના મોટા કામ એ વિદ્યાર્થીઓ આવી અને કરે છે ઘરે. અને જો કોઈ મોટી ટ્રીટમેન્ટની જરૂર હોય તો એને દવાખાનામાં સબમિટ થવા માટેની મદદ પણ કરતા હોય છે. એટલે સિનિયર સિટીઝનની લાઈફ આમ સહેલી કરવા માટેના અ લોકોના પ્રયાસો અને સરકારના પ્રયાસો ઘણા છે. પણ એ સાથે એક વસ્તુ કહીશ કે સિનિયર સિટીઝને પણ પોતાના અ સ્વાસ્થ્ય માટેનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ જેમ ઉંમર વધે એમ ખોરાક બો જાળવીને લેવો જોઈએ પૌષ્ટિક લેવો જોઈએ અને નળે નહીં શરીરને એ પ્રકારનો લેવો જોઈએ કારણ કે જ્યારે માણસ સિનિયર સિટીઝન બને સિક્સ્ટી અપ થાય ત્યારે ડાયાબિટીસ થઈ શકે છે હાઈ બી પી આવી શકે છે લો બી પી આવી શકે છે ટાઈરોડ થઈ શકે છે ગોઠણના અને હાડકા ના દુઃખ દુખાવો થઈ શકે છે એટલે જો પોતે પોતાના શરીરનું ધ્યાન રાખે પૌષ્ટિક આહાર લે કસરત કરે તો એને પોતાનું સિનિયર સિટીઝનનું જીવન બો જ સરળ થઈ પડે હલો રિદ્ધિબેન હલો હલો બેન અવાજ આવે છે અવાજ આવે છે હા આવે છે
આ અમારે તયા જો અહિયાં એમના માટે એકલા રહેેતા હોય તો એમને
હેલો હલો હલો અવાજ આવે છે હા આવે આવે
હા એટલે છે ને સર સવારનો ચા નાસ્તા એમને પહોંચાડવામાં આવે છે સવાર સાંજના બે બે ટાઈમ ના ટિફિન એમને પહોચાડવામાં આવે છે સીધો સામાન એમને પહચાડવામાં આવે છે એવી રીતે એમનું ધ્યાન રાખવામાં આવે કે કોઈત સ સ એકલા રતા હોય અને ઘરમાં કઈ પડી ગયા ગણ તો એવું થ છે કે અંદરને માન ઘરમાં ગૂખરાઈ ને મરી જાય અને બે બે દિવસ સુધી આજુબાજુ ખબર ના પડે એટલે એનું ધ
હા સાચી વાત છે અને બીજું હું શું કેતી હતી કે સિનિયર સિટીઝનમાં તમે જ્યારે સિક્સ્ટી અપ થાવ ને અને જો તમે તંદુરસ્તી જાળવી રાખો ને તો તમારું નવજીવન શરૂ થતું હોય છે જેમ કે બા બાળકો પરણી હોય છે એટલે સૌ સૌને ઠેકાણે હોય છે છે કોઈક બાળકો વિદેશ જતા રહે કોઈક શહેરોમાં રહેતા હોય અને માતા પિતા ફ્રી થઈ ગયા હોય છે નથી બાળકોને ભણાવવાની ચિંતા નથી પરણાવવાની ચિંતા એટલે પોતાને શું કરવું છે પોતાને બહાર ફરવું છે પીલગ્રીમ્સમાં જવું છે કે કોઈ ઘરડા ઘર જે ઘણી બધી સુવિધાઓ વાળું હોય એમાં જઈને રહેવું છે એ બધું જ એ લોકો પોતે જો પોતા પા સરખી મૂડી હોય તો નક્કી કરી શકે છે અને જઈ પણ શકે છે અને હમણાં તો આ અમ પેલા કુદરતી સ્વાથ સ્ કેન્દ્રો બહુ ખુલ્યા છે એમાં કુદરતી સ્વાસ્થ્ય કેન્દ્રોમાં તમને રહેવાની સાદી સરસ સગવડતા મળે છે એસી રૂમ્સ મળે છે અને ખૂબ જ સારો ખોરાક આપવામાં આવે છે જે તમારે સ્વાસ્થ્યને અનુકૂળ હોય એ પ્રકારની દવા આપવામાં આવે છે અને ત્યાં રહેવાની ખુબ જ મજા આવતી હોય છે એ લોકો ફી લે છે પણ એની સામે તમને ઘણા બધા બેનિફિટસ છે કે કુદરતી વાતાવરણમાં તમે રહી શકો છો તમને માલિશ કરી આપે તમને યોગા કરાવે તમારું કાઉન્ સેલિંગ કરે અને ત્યાં મિત્રો પણ થઈ જાય તમારે ઘણા બધા એટલે સિનિયર સિટીઝનની લાઈફ ઘણી બધી સરળ અને આનંદમય બની જાય છે જો એને વિચારી અને જીવવામાં આવે તોો શું કહો છો
સાચી વાત છે અને છે હું તમે જેમ કીધું ને હું પણ તમારી વાત સાથે તેમમાં છું કે દરેક સિનિયર સટી પોતાની આવકનો મતલબ દરેકે પોતાની આવકનો એક ભાગ પોતાની વૃદ્ધાવસ્થા માટે બચીને રાખ
ને રાખવું જ જોઈ
કોઈ કોઈના ઉપર છે ને આધારી ના રહે ડિપેન્ડે ના રહે જેના કારણે શ છે કે એમના પાછળ જતા એમનો હારથ ઉપર રહે કે કોઈ બીમારી આવે છે ક્યાંય કોઈ જગ્યાએ એમને ફરવા જવું છે મેન મંદર
પોતાના ઘરમાં પણ એમને માન થી જીવવું હોયને પર જ્યારે એની પછી પોતાની બચત હોય ને પોતાની મોભી હશે ને તો એ આરામ થી પોતાનું હસી ખુશી જીવન
અને માન
માન થી એકદમ આમ પોતાના સ્વમાન થી જીવી છે સાચી વાત છે જો અત્યારે મારા મમ્મીજી તૈયાર થઈને આવી ગયા છે અને કેહે છે કે આપણે સાધ્યા આરતીમાં મંદિરે જઈએ ચાલો એ અત્યારે પણ સત્યાસી વર્ષે ખૂબ જ સ્વસ્થ છે તો અમે અ્યારે મંદિરે જઈ રહ્યા છીએ તમારી સાથે વાત કરીને ખુબ મજા જ મ ખબ મજા આવી